કેમ છો?
બસ મજામાં.
તમે કેમ છો?
હું પણ મજામાં, તમે?
બસ અમે પણ બી મજા મે, હું શું કહુ છું આજ નો ટોપિક સે, આ આજના જમાનામાં આપણ ભણીએ સીએ તો આપણે શું ફાયદો મળે છે, ખબર હે તમને?
હા મને ખબર છે ને.
હાચી વાત છેે. કે આ આજના જ પહેલા જમાનામાં તો છોકરા છોકરીઓ નહી ભણતા હતા. તો કશું નોકરી બી પાંચ ચ્ ક્લાસ પડીએ તો બી આપણે ગમે તે દુકાન ઉપર શોપ ઉપર કંપની મે બધી ગ ગમે તે જગ્યા આપણે લઈ લેતા હતા. આજના જમાનામાં અમે ભલે કોલેજ કરેલા હો, તો બી આપણે નહી લેતા, કેમ કે આજના વ આજના જમાનામે ભણવું જરૂરી છે.
હા આજના જમાનામાં આમ શિક્ષક, શિક્ષિત હોવું બહુ જરૂરી છે.
હાચી વાત છે તમારી.
ભણશું તોજ આગળ તો વધી શકશુ.
હાચી વાત, એના માટે આપણા છોકરોને સ્કૂલ બી ભલે આપણે સન મ્યુનિસિપાલટી સ્કૂલમાં ના મુકાય હવે, પહેલાં તો આપણે મ્યુનિસિપાલટી સ્કૂલમાં બી આપણા છોકરોને મુકતા હતાના તો આપણે છોકરા ભણી, આ આપણા જમાનામાં ભણી હકતા લેકી હવે હવેના જમાનામાં હવે આપણે છોકરાને મ્યુનિસિપાલટી સ્કૂલમાં મૂકોવો ને તો હવે છોકરા નહીં ભણતા એમ, એના માટે આપણે હવે છોકરાને કેટલી પ્રાઇવેટ સ્કૂલ હોવે, સારીમાં સારી સ્કૂલ હોવે, ઈંગ્લિશ સ્કૂલ હોવે એમે આપણા છોકરાને ભણાવું જોવે હવે.
હા.
હાચી વાત હ કે નંહી? ને સૌથી સારું તમારો સબ્જેક્ટ કયો શ ગમે છે?
મને હિન્દી.
હિન્દી. હા હાચી વાત તમારી, હિન્દી ને ઇંગ્લિશ તો ગમે તેમે જગ્યા એ તમે ઓલ ઇન્ડિયામેં જઈએ ને તો બી ચાલેજ છે. ગુજરાતી ઓછું ચાલે છે, મરાઠી ઉર્દુ ઓ પણ હાચીને હાચી વાત છે તમારી.
હમ્મ
એના માટે આપણે છોકરાને જેટલું કેમ કે આપણા છોકરાને હવે આપણે ભણાઇએ ને તો કોઈ દાડે છોકરાને મુશ્કેલ ના આવે, ગમે તે રાસ્તામાં આપણે છોકરો અટકેશ નહીં, ને આપણે છોકરાને ગમે તે એક સબ્જેક્ટ લેવું જ જોઈએ.
હા.
ભલે આપણે એ હી આપણે મેથસ લઈએ, સંસ્કૃત લઈએ, વિજ્ઞાન લઈએ ઘણી બધી સબ્જેક્ટ છે તો આપણે એક સબ્જેક્ટને છોકરાને લેવું જ પડે. ને જેટલી આપણે છોકરાને આપણે ટ્યુશન કરાવવું પડે. કલે ક્લાસેસ કરાઓ. વધારે આપણે છોકરાને ઘેરાયને આપણે છોકરાને ટાઈમ સેટા ટાઈમ ઉપર બી આપણે છોકરાને બેસાડી ને પડાવું જોઈએ.
હા એટલે શોર્ટ ફોર્મમાં એવું જ થય કે આજના જમાનામાં શિક્ષણ નું બહુ જ મહત્વ છે આમ
સાચી વાત હ કેમ કે છોકરા આવે કેમ બધા ઘેર ઘેર બધા ના જોડે મોબાઈલ હા થઈ ગયા છે બધા છોકરા શું કરે છે. બધો ઓનલાઈન આવે છે, ભણવાનો તો બધા છોકરા ઓનલાઈન મોબાઈલ ઉપર ઉપર જોતા ઓનલાઈન મોબાઈલ ઉપર તમારે નહીં આવ આવતું હોય ને તો બી મોબાઈલ ઉપર બધું આવીઈ જ જાય સાચી વાત કે નહી.
આ સાચી વાત છે.
ગમે તે છોકરાને હાલ નહી આવતું હોય ગમે તે શબંધ નહી આવતો હોય મેક્સ નહ આવતી તો આપણે મોબાઈલ ઉપર ઓનલાઈન તમે આપણે ચાલુ કરીએ ને તો શીખી દે છોકરા એના માટે આપણે છોકરોને અ પ જ વધારે પડાવવું જોઈએ ને પડાવવાથી આપણે છોકરને ફાયદો પણ બી થાય.
હા થાય હા બધી જ શિક્ષણ કામ આવી શકે છે, આજ એવું કોઈ નથી કે કોઈ શિક્ષિત ના હોય આમ.
હાચી વાત એ. આપણે નિશાર ભણીએ તો બી આપણે ટીચર લોક શું કેહેતા હોય આગળથી આગળ વધારે ભણવું ગમે ત્યાં છોકરા કેને બી માર્ક્સ કમ આવે છે, તો એના મમ્મી પપ્પા લડતા હોય કે કેમ છોકરાને માર્ક્સ ઓછા આવ્યા છે તો ઓ બધું આપણે છોકરાનું ધ્યાન આપણે મા મા બાપને આપણે ધ્યાન રાખવું પડે કે આપણે છોકરો ટાઈમથી ટાઈઇમ સ્કૂલ જાય છે, ઘેર આવે છે, કઈ જગ્યા ખેલવા જાય છે, આપણે છોકરાને ટાઈમ થી ટાઈમ મુૂકવાય ગમે તે જગ્યા આપણે છોકરાને ના મોકલવાય રમવાને
હમ
એનો બી ટાઈમ હોમે ભણવાનો ટાઈમ હોવે તો આપણે છોકરાને બધું ધ્યાન રાખવું પડે, હાચી વાત હ કે નહી.
સાચી વાત છે, આજના સમયના ભણશું તો જ આગળ વધીશું નક્કર દુનિયામાં કઈ નહી કરી શકીએ એમ.
સાાચી વાત હ આજના જમાના ભ આપણે છોકરાને ભણાઈએ ને તો આગળ વધીએ છોકરો તો એ છોકરાને આગળ વધીએ ને તો છોકરાને ખબર પડે કે આગળ વધવાથી આપણે શું થાય. ને આગળ વધીએ હારી મુ હારી આપણે વધારે ભણીએ ભણવા વધારે ધ્યાન રાખીએ તો આપણે હારી હારી નોકરી આપણે જોબ મળે
એ ભણશે તું તેને સારી નોકરી જે ફ્યુચર હશે એ સારું રેશે.
સાચી વાત એ ને ગમે જે જગ્યા આપણે લઈ લયા આપણા સબ્જેક્ટ આપણું સારું જો ને, આપણા માર્ક્સ સારા જ આવે ને બોર્ડની પરીક્ષામાં આપણો માર્ક્સ સારા આવી જાય આપણે પ્રથમ પાર આપણ પ્રથમ આઈ જાય તો આપણું ભોટું લાગે છે તમે જોયુંન જો
હમ્મ આપણે સર્ટિફિકેટ મલે આપડે સરકાર તરફ થી મદદ પણ મદદરૂપ થઈ શકે આમ
સાચી વાત તે આપને નાઇન્ટટી નાઇન પરસન્ટ આ જાય તો આપણે ફોટું બી અખબાર મે ઓલ ઇન્ડિયામાં આપણ ફોટું ભી જાય છે. આપણે સરકારથી આપણે સુવિધા વધારે થાય છે ગમે તે આપણે ફીસ બી ઓછી લાગે છે તો એના માટે આપણે ભણવું જોવું છે વધારે જરૂરત છે ભણવાની હવે ભણીએ તો આપણી વેલું છે ભણવા વગર તો હવે ભણ્યા વગર તો હવે કશું જ નહીં.
સાચી વાત છે.
હાચી વાત કે નય?
ના.
એના માટે છોકરાને આપણે ગમે તે સબ્જેક્ટ લેવું જ જોઈએ ને આપણે છોકરાને નિસાર મૂકવું જ પડે આપણે છોકરા નિસાર જાતા હોય અમે પહેલા જમાનામાં તો શું છોકરા થેલો લઈને હાલતા હાલતા જતા આવે તો કેટલી બધી સુવિધા થઈ ગઈ છે બસ આવે છે આપણે ઘરના આગળ
પણ આમાં ઘણું છોકરા અથવા છોકરીને દસમું પાસ તો હોવું જ જોઈએ.
હાચી વાત તમારી.
હાચી વાત હે. કેમ કે આ છોકરી બી દસમું પાસ ભણેલી હોવે ને તો એને બી ગમે તે જગ્યાએ નોકરી કર્યાત. કે આંગનવાડી મે બી લાગીયા કે
હા અને પેલાના જમાનામાં તો એવું હતું કે છોકરીઓ વધાર ના ભણી શકે પણ આ હાલમાં એવું કઈ નથી.
હાચી વાત હે, કે જમાનું પેલા એવું હતું ને હવે પેલા જમાનું એવું જ હતું કે છોકરીઓને વધારે ના ભણાવતા તા.
હા પણ આજના સમયમાં બધી જગ્યાએ છોકરીઓ છે પાયલેટથી લગાઈ ને બધી જ જગ્યાએથી એમ. એવી કોઈ જગ્યા નથી કે જે ત્યાં છોકરી નથી.
હાચી વાત હૈ. આપે મનમેં વિચારીએ ને કે મેં એટલું ભણવું એટલું ભણ્યા પછી મેં પાઇલેટ બન જવું, પેલી રેલવે મે બને નોકરી કરી આપું ટી-ટી બની જવું એવું આ પણે વિચારવાનું એવું. આપણે એવું ઊંચું વિચારીએ તો આપણા માટે હારું કહેવાયને આપણે હિંમત બને આપણે કોઈ દાડે આપણે વિચારીએ ને તો એને હિંમત કરવાની નીચે નહીં પડવાનો આપણે કે આપણે આગળ વધવાનું જ છે. એક દૂસરાને જોઈને આપણે આગળ વધવાનું કે એને બતાવવાનું છે કે મારે ભણીને પેલો પાઇલટ બનવાનું છું હૈ કે નહીં?
હમ્મ, અને હાલનામાં તો છોકરાઓ કરતા છોકરીઓ જ વધારે આગળ છે.
હાચી વાત હે. આજના જમાનામાં છોકરા ઓછા ભણે છે છોકરીઓ વધારે ભણે છે.
હા છોકરાઓ તો મજૂર ને એવું બનું બધું જ બને છે
હાચી વાત હે કેમ કે છોકરો શું કેહેશે કે અમારે તો બહાર જ જવાનું ને નોકરી કરવાને બારે જ બાકી તમારા દિમાગમાં તમે લઈ લો કે હું હું જ મારા મનમે વિચારું ને કે મેં પેલો પેલો ઉપરવાળો બની જાઉં એવો બની જાઉં મેનેજર બની જાઉં પેલો ટીચર બની જવું તો તમે બના હકો કે તમારી હિંમત તમારા હાથમાં જ છે. તમે વધારે ભણીએ કોશિશ કરીએ માર્ક્સ સારા લાઈએ તો તમે ભણયા હક તમારા હાથમાં હાથમાં જ છે ભણવા માટે તમે
હમ્મ સાચી વાત છે.
સાચી વાત હે કે નહી પેલા જમાનામાં શું છોકરીઓ નહીં ભણતીતી લેકીન હાલના એના આજના જમાનામાં છોકરીઓ વધારે ભણે છે ને ભણવું જ જોવે પેલા જમાનામાં કેમ છોકરીઓને બહાર નહી મોકલતા હતા આપણે માણસો હતાતા ને તો બહુ એમ કરતા હતા કે બાર એવું તે આપણે છોકરીને બહાર નહીં મો કલવાની બાર વધારે નહીં ભણવાની એવું તો ને એમાં આજના જમાના શું કશું નહીં આપણે છોકરીને ગમે તે તમે જગ્યામાં ભેજો ને તમે હોસ્ટેલમાં મૂ કો કોલેજ મૂકો ગમે તે ક્લાસીસ કરવા મૂકો તો આપણા માટે ને આપણા છોકરો માટે સારી જિંદગી કેહેવાય
હા
હાચી વાત હે કે નહીં
હમ્મ
આપણે ભણીએ તો કેટલું બધું આપણે ધ્યાન જ્ઞાન મળે છે રોજનું અલગ અલગ
આજની બધી જગ્યાએ મતલબ છોકરીઓ સેફ સેફ છે આ
હાચી વાત હે ને આજને આપણે ગમે તે જગ્યાને આપણે ગમે તે પડીએને આપણે ટીચર લોકો આપણે સબ્જેક્ટ ઈ ને તો અલગ અલગ સબ્જેક્ટને આપણે અલગ અલગ જોવા મલે છે. ઓર શીખવા મળે છે સાચી વાત આપણે નિશાળ જઈએ ને તો બી એને સ સારું વ્યવહાર હોવે એમે ગુણ સારા હોવે એનો વ્યવહાર કરવાનો આપણે.
હા છોકરીઓમાં બધા જ પણ હોય છે ઈ સંસ્કારી ના સાથે સાથે હોશિયાર પણ હોય છે.
હાચી વાત હૈ. જેનો આપણે સારા છોકરાનો વ્યવહાર કરશો ને તો આપણને સારા લક્ષણ આવશે. ને આપણે ગમે તે છોકરાનું સાથ તો કરીશું ને તો આપણે બી પણ અસર પડી જાય માટે આપણે નિસાર બી જઈએ સ્કૂલ જઈને તો બી આપણે સારા છોકરાનો છોકરીઓનો સારો સંગત કરવાનું કે આપણા પર બી સારું આપણા ના આપણું સાથ કરીએ તો ગમે તે આપણે જોડે બેહીએ જમવા બેહીએ તો આપણે સારી બુદ્ધિ આવે આપણા જોડે. હાચી વાત કે નહી ગમે તે ગમે તે છોકરાનો આપણે વ્યવહાર ના કરવાય સારું સબથી બેસ્ટ છોકરોઓમેને સારામાં સારો એનો વ્યવહાર કરવા આપ સાચી વાત કે નહી.
અને આજકાલ તો હોશિયાર માણસો ઉપર એઆ છોકરી ઉપર જ વધારે ધ્યાન આપવામાં આવે.
હાચી વાત હે ટીચર લોકો જાણ વધારે હોશિયાર છોકરા છોકરીઓ એના વધારે ધ્યાન કરે છે તો આપણે એવું કરું હા સાચી વાત છે તો આપણે ક્લાસ મેં વધારે ભણેલો છોકરો હોય વધારે નેલો જોઈ એનો આપણે સાથ કરવાનો ને એના જોડીશ બે એના જોડે રહેવાનું એનાથી વધારે વાત કરવાનું તો આપણે મજા આવે. લાગણી આપણે જિંદગી માટે સારું કહેવાય. હાચી વાત એ ને આપણે જીવન માટે સારું કહેવાય ચલો હવે મને બહુ મજા આઈ તમારી સાથે વાત કરવાનું બહુ ગમ્યું છે.
વાન જય શ્રી કૃષ્ણ.
શવા બી મળ્યું છે ચાલો પછી કોલ કરીશ.
હા.